હલો.
હા, બોલો.
કેમ છો?
બસ મજામાં.
આજે થોડો ટાઈમ, તમારી પાસે લઈ શકું?
હા, જરૂર બોલોને
હું થોડું તમારી પાસે ડિસ્કસ કરવા માગુ છું કે અત્યારે હાલ જે છોકરાઓને મોબાઈલનું વળગણ વધ્યું છે કોરોના સમયથી એના વિશે, તમે શું કેવા માંગો છો? છો?
મોબાઈલ નું વર્ગણ તો બોજ વધી ગયું છે. છોકરાઓ બહુ જ છોકરાઓ બહ જ ફોન લઈને બેસી રહે છે બે બેને ત્રણ ત્રણ કલાક સુધી.
તમારા મત મુજબ લાગે છે તમારો બાબો કેટલા સમય સુધી પૂરા દિવસમાં મોબાઈલ વાપરતો હશે.
મારો બાબત તો વાપરે છે બહ જ વાપરે છે બે મિનિટ નું કઈને બે બે કલાક સુધી ફોન મુકતો જ નથી.
એના વિશે તમે શું પગલા લો છો? જે મોબાઈલનું વળગણ ઓછું થાય.
અધર એક્ટિવિટીસ ને એમાં બધામાં ધ્યાન અપાવડાવું છું પણ તો બી જેવો બી ફ્રી પડે એવું સીધો મોબાઈલ જ. કારણ કે વચ્ચે કોરોના માં એમના એજ્યુકેશન ને બધું બધું મોબાઈલ ઉપર આવતું હતું. તું તો એના લીધે બહુ જ વળગા વધી ગયું છે મોબાઈલ નું.
તમારા મત મુજબ કેટલો મોબાઈલ વાપરવો જોઈએ દિવસમાં?
આખા દિવસમાં હોય કલાક જેવું.
આ તો બહુ ચિંતાજનક બાબત કહેવાય કે વધારે મોબાઈલ વાપરે છે.
હા મોબાઈલના લીધે એના અભ્યાસ પર પણ બી બહુ જ અસર પડે છે.
ઘણી વાર ધ્યાન ભટકે છે, અને હોમ અથવા વાંચનમાં રસે અને ઓછો થઈ જાય છે એવું તમને લાગે છે?
હા. કારણ કે ઘણી વખત તો એ વાંચવા માટે થઈને કે છે કે મમ્મી મારે લખવું છે મારો ફોન જોઈએ છે, તો એ ફોન લઈને બેસે ને આપણી નજર સામે લખવા ભી બેસે પણ જેવા આપડણે આગા પાછા થઈએ ને, તો તરત એ બીજું ને બીજું જ કંઈક ચાલુ કરીને બેઠો હોય છે ગેમ રમવાનું કે, યુટ્યુબ ચાલુ કરીને બેઠો હોય કે ગમે તે કઈ ને કઈ કરતો હોય. એટલે એમાં ભણવાનું બી એનું ધ્યાન ઓછું થતું. સ્કુલ જાય છે ભણવામાં બી બહુ રસ નથી જગાડી શકતો
તો તમને શું લાગે છે એના માટે તમે શું પગલાં લેશો કે જેનું મોબાઈલનું ઓછું થાય
એના માટે તો મેં એને તમને હમણાં જ વાત કરી ને કે અધર એક્ટિવિટીઝ માટે થઈને પ્રેરિત કરીએ છીએ એની સાથે સાથે સાથે એને હોમવર્ક ને એમાં મદદ કરાવડીએ કે જેથી કરીને એનો મોબાઈલ ઓછો ઉપયોગ કરે પછી બહાર લઈ જઈએ
બને ત્યાં સુધી એને મોબાઈલ થી દૂર રાખ રાખવાનો પ્રયત્ન કરીએ અમે
તો મારા મત મુજબ તો એને ઓનલાઈન ક્લાસ એજ્યુકેશન એપ્સ માહિતી મેળવવા માટે પણ ઉપયોગ થઈ શકે ને એમ એવું જરૂરી નથી કે મોબાઈલથી જ બધું થાય
હા મળી શકે છે ઓનલાઈન માહિતી બધી મળી શકે છે એટલી એજ્યુકેશનમાં માહિતી મળી શકે છે પણ એ બધામાં પણ પછી એનું જે બહાર રમવાનું ને બધું ઓછું થઈ ગયું છે તે પણ સારું નથી ને કે મોબાઈલ ના કારણે બીજી પ્રવૃત્તિઓને ઘટાડી દેવી
હા વધુ મોબાઈલના ઉપયોગથી એની આંખ અને ઊંઘ પર પણ અસર પડે મને તે એવું લાગે છે સાચી વાત ને
હા સાચી વાત છે એની આંખોમાં જોઈએ ને તો થોડી લાલચ જોવા મળે છે થાક જોવા મળે ઊંઘની સમસ્યાઓ બહુ જ છે
બરાબર તો તમારા મતે વાલીઓ એ બાળકોના મોબાઈલ ઓછો કરવા માટે શું શું પગલા લેવા જોઈએ
અમુક સમયગાળો નક્કી કરવો જોઈએ કે આ સમયગાળામાં જેને મોબાઈલ યુઝ કરવા માટે આપવો બાકી એના જે શીખવું હોય તો પેરેન્ટ્સ સામે બેસીને એને મોબાઈલમાં જે શીખવું હોય એ શીખવાડે પણ જાતે જ એને ફોન આપીને બેસાડી દેવો તો એ યોગ્ય નથી.
મારા મત મુજબ તો મોબાઈલમાં એને છે ને એજ્યુકેશનલ ક્રિએટિવ પ્રવૃત્તિ માટે ફક્ત મોબાઈલનો ઉપયોગ અહ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. શું તમને કોઈ વ્યક્તિગત અનુભવ કે આવા વિશેષ વાત તે જોડાયેલું કઈ ખે છે ખરું અનુભવ?
અમે હમણાં જો ઘરમાં એ રોજ એક કલાક સ્ક્રીન ટાઈમ નક્કી કર્યો છે કે બસ એને આખા દિવસમાં એક કલાક એનો ફોન યુઝ કરવા આપવાનો બાકી એને ફોનમાં તો અત્યારે તો સારું બી આવે છે એને ખરાબ ભી આવે છે તો એના માનસિક ઉપર શું અસર થાય એ બી અમારે જોવું પડે છે એટલે સ્ક્રીન ટાઈમ એનો ઓછો થાય ને એ ટલું અમે બહુ જ જ કોશિસ કરીએ છીએ.
મારા મત મુજબ તો એને મ-મોબાઈલ આપવો જ ના જોઈએ.
હા, ના આપવો જોઈએ પણ અત્યારે કેટલું વળગાણ વધી ગયું છે મોબાઈલ ના આપવાથી ઘણા બાળકો ચીડચીડયા પણ થઈ જતા હોય છે. અને અમુક બાળકો મનમાં લઈને ભરી રાખે છે કે મ ના ઘર માંથી ફોન નથી મળતો તો આડા આવડા રસ્તા અહ અપનાવે જે તો બધું અત્યારના જમાના માં બઉ જ બી લાગે છે કે ક્યાંક છોકરું અડાઆવડું પગલું ના ભરી લે. એના માટે થઈન બહુ સાચવું પડે છેન તો પેલા જે ફોન યુઝ કરતો હતો. કોરોના સમયમાં. ભણવાનું છે પેલું ભણવાનું છે ત્યારે ફોન. સતત હાથ માને હાથ મા રહેતો. પછી ધીમે ધીમે એનું ફોનનું વલણ. વધતું ગયું આખો દિવસ કે ભણવામાં ફોન યુઝ. કરું છું તો મને મારા માટે તો ફોન મળતો જ નથી. તો એના માટે થઈને થોડીક વાર તો કે મને ગેમ રમવા ફોન જોઈએ તો એમાં એમાં ફોનનું વલણ વધી ગયું પછી ધીમે ધીમે ઓછું કરાવડાયું પછી સ્કૂલો ચાલુ થઈ તો ધીમે ધીમે ધીમે થોડ થોડું થોડું ફોન. ઘટવા લાગ્યો પણ અત્યારે બી. ફોનનું વલણ એટલું. છે જ આમ ઘટવા મતલબ આપણા માટે એમ કે છે કે ઘટ. લાગ્યું છે પણ ક્યારેક કેવું કે ફોન લઈને બેઠ. બેઠો હોય ને તો. બસ મારા હાથમાં ફોન આયો છે ને તો હું આ જોય લઉં, પેલું જોઈ લઉં એવું જ કર્યા કરે છે. અને આપડે જો આઘા પાછા થઈએે ને તો એને તો બિંદાસ ફોન વાપરનો એમ છુટ્ટી મળી જાય કે ના હવે તો મને કોઈ કેવા વાળું જ નથી. એટલે એનો ફિક્સ ટાઈમ કર્યો છે. કે ના આટલા ટાઈમ સુધી જ તારે ફો ફોન વાપરવો પડશે એમ.
હું જે સ્કૂલમાં જોબ કરું છું એ સ્કૂલમાં બધા સ્પેશિયલ બાળકોની સ્કૂલ છે એન જી ઓ. એમાં મારા અનુભવ પ્રમાણે લગભગ જેટલા બી પેરેન્ટસ ન્યુ એડમિશન કે ઓલ્ડ એડમિશન વ એડમિશન વાળા છે એમનું કેવું એક જ હોય છ કે કે મારો છોકરો સ્ક્રીન ટાઈમ ઉપર વધારે મોબાઈલની સ્ક્રીન કે ટીવી સ્ક્રીન ઉપર વધારે ધ્યાન આપે છે. એના ક એના-એના કારણે એનું એટેન્શન બહુ જ પુઅર થઈ જાય છે, એ ક્યાંય ધ્યાન ધરી શકતો નથી. તો એના માટે પણ અમે સ્કૂલમાં ઘણી એવી થેરાપી આપીએ છીએ, જેનાથી એનું સ્ક્રીન ટાઈમ ઓછું થાય, પણ વાલીઓ શું કરે છે સ્કૂલમાં મૂકી દે છે, એટલે ફ્રી થઈ જાય છે કે ભાઈ સ્કૂલમાં એ ઓકે થઈ જશે, પણ ઘરે જાય એટલે સીધો એને મોબાઈલ જ પકડાઈ દે છે, ક્યાંક બહાર જવાનું હોય ક્યાંય હોટલમાં જમવા ગયા હોય, અથવા ક્યાંય ગેસ્ટ ના ત્યાં ગયા હોય, ત્યાં એ વિચારે છે કે મને હેરાન કરે છે સીધો મોબાઈલ જ હાથમાં આપી દે છે.
હા બસ એના જ કારણે છોકરાઓ જોડે છેને ફોન અ ઓછો થતો જ નથી અને પછા અમે લોકો જ મતલબ પેરેન્ટસો જ અમે થઈને પછી ફરિયાદો કરીએ છીએ કે છોકરું ફોન મુકતું નથી પણ અમે જ એને ઉત્સાહન આપ પ્રોત્સાહન આપ પીએ છે કે ના લઈને ચાલો અમને શાંતિ થી બેસવા દે છે ને તો ફોન આપી દઈએ છીએ. પણ અત્યારે ઘણું બધું ખરાબ લાગે છે. કે ફોન ના લીધે આટલું બધું એનું બિહેવિયર ચેન્જ થઈ જાય વાત ચેતમાં ફરક પડે. બધામાં ઘણી અસર કરે છે.
મારા મત મુજબ મોબાઈલ વધુ વાપરવાથી દરેક બાળકોના માનસિકતા ઉપર ખૂબ જ અસર પડે છે એના કરતાં જે આપણે ઈન્ડોર આઉટડોર ગેમ હોય એમાં બાળકોને ધીરે ધીરે વાળવા જોઈએ જેમકે આપણે પહેલા છોકરાઓ મોબાઈલ નહોતા ત્યારે કોઈ પણ ઈન્ડોર આઉટડોર ગેમ રમતા હતા જેમકે ઘરની બહાર ખો ખો કબડ્ડી વોલીબોલ ક્રિકેટ એવી ઘણી બધી ગેમ રમતા હતા ઘરમાં પણ કેરમ હોય બીજું કંઈ પણ હોય છનતા અ કુકડી એું બધું ઘણું બધું રમતા હતા એવું બધી ગેમમાં વાળો તો બાળક ન માનસિક વિકાસ થાય અને બુદ્ધિક કૌશલ્ય પણ વધે એવું મને લાગે છે.
હા અમે બી એવું જ કરીએ છીએ અત્યારે ફોન અમે જોવા આપીએ છીએ પણ ફોન ની સાથે અમેને અધર એક્ટિવિટીસ કરાવીડીએ છીએ ગાર્ડનમાં લઈ જવું એની સાથે અ બેડમિન્ટન રમવું પછી બાર એનો વોક પર લઈ જવ જેથી કરીનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય ને એને અમે પૂરતો ટાઈમ આપી શકીએ.
અત્યારે શું છે કે અત્યારની જનરેશનમાં બધા હસબન્ડ વાઈફ બીજી થઈ ગયા છે એમનું કરિયર પાછળ દોટ મૂકેલી છે બીજી છે એટલે છોકરાઓ પાછળ ટાઈમ ઓછો આપે છે એટલે કંટાળે એટલે ઘરે આવીને સીધા એને મોબાઈલ થમાવી દે છે બરોબર જે પણ યોગ્ય નથી એમની ઉપર થોડું ધ્યાન રાખવું પડે અને ધીરે ધીરે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જ જોઈએ જેથી કરીને એનું માઈન્ડ થોડું વિકસિત થાય મોબાઈલ એવું નથી કે મોબાઈલ ખરાબ જ છે. પણ મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ એના માટે ખરાબ છે.
હા છે જ ને કારણ કે એને જો એક તો ભણવાની બાબતમાં એને ધ્યાન ભટકવા લાગે પછી વાંચનમાં રસ ઓછો થઈ જાય પછી એને અમુક રમત રમવા માટે છોકરાઓ ભેગા થાય હોય તો મો મોને તો મારો મૂડ નથી પછી એની અધર એક્ટિવિટીમાં એને કઈક બહાર જવાનું કહીએ ને તો કે ના નથી સારું પછી ખાણી પીણીમાં ઘણો ફરક પડે છે રોજિંદું જેટલું ખાતા હોય એના કરતા પણ મોબાઈલ ચાલુ મક એને ખાવા બેસે ને તો એનું ચાર ગણું ખાવા બે ખવાઈ જાય. પછી તકલીફો થાય. કે મમ્મી આ થાય છે પેલું થાય છે અને એમાં પાછી હેરાનગતિ થવાનું. એટલે મોબાઈલ ના લીધે તો બઉુ જ ત્રાસ વધી ગયો છે.
પણ તમે જે તમારા બાળકને ટ્યુશન કે સ્કૂલમાં જતા હશો. ત્યાંથી કોઈ કમ્પ્લેન આવે ખરી?
ના ત્યાંથી તો કમ્પ્લેન નથી આવતી પણ બસ ખાલી હોમવર્કની કમ્પ્લેન આવે છે કે હોમવર્ક એનું પૂરું જ નહી હોતું કારણ કે હોમવર્ક કરતો જ નથી.
આના તકેદારી રૂપે પગલા લેવા જોઈએ મારું તો એવું જ કેવું છે.
ના લઈએ છીએ ને અત્યારે એનો સ્ક્રીન ટાઈમ ઘટાડી ને કા અ બધું એને હોમવર્ક માટે બેસાડીએ છીએ અને નજર નજર સામે જ કરાવડાવએ છીએ એટલે થોડું ઘણું ફરક પડ્યો છે. .
તો મોબાઈલમાં તો હું માનું છું ત્યાં સુધી એવું નથી મોબાઈલમાં ઘણું એવું તમને મળી રહે છે ઘણા બધા ઉપયોગ પણ છે અને ગેરફાયદા પર ફાયદા પણ છે પણ એને સાચી દિશામાં સાચી રીતે વાપરો તો જ ઘણું ઉપયોગી થઈ શકે. કે છે એમ.
હા એ તો છે જ કારણ કે અત્યારે બધું જ અમુક માહિતી જે આપણને ઓફલાઈન નહી મળતી ને ઓનલાઈન મળી જાય છે તો એના માટે ખુબ ફાયદાકારક છે પણ એ ઓનલાઈન માહિતી થી મેળવવામાં ક્યાંક બીજું ને બીજું ખોદી ખોલીને બેસે. તો એ એના માટે હાનિકારક બી છે. એટલે સમય બ જેટલો બને ને એટલો ફોનથી દૂર રાખીએ છીએ અને હા એને માહિતીની જરૂર હોય